હા ઓ
હેલો, જય શ્રી કૃષ્ણ! કેમ છો? બસ, એકદમ મજામાં. તમે કેમ છો?
બસ સારું હોઅ.
હમ-હમ-હમ કેવા છે,? વરસાદ પાણી કેવા છે. તમારે ત્યાં?
તોઈ નથી અહીયા ત
નહી હ અમારે તો
રાત્રે અંધારલો હતો વરસાદ પણ કાં આવ્યો નહી મને એમ કે તૂટી પડશે.
અચ્છા-અચ્છા અમારે હમણાં અઠવાડિયા થી બહુ વરસાદ છે, અહિયા આગળ
હમ અમારે બે દીથી ઘેરાયેલો રેસ પણ આ બાજુ બીજે બધે છે.
હમમમમ હમણાં તો પાછું રેડ એલર્ટ રે છે, ને અહીં તમારે વરસાદ માટે તો? કેરેરેલટ છે, એવું બધું છે, અને હવે તો એની સિઝન છે. હમણાં જૂન મહિનો તો આખો એનો ખાલી ગીયો તો હવે તો એની સિઝન છે. હવે હ-હા-હા હા-હા-હા-હા કઈ વાંધો ની એમાં વાંધો નહી કઈ હા હમ અત્યારે પાછો અહિયાં હું છે. જગન્નાથજી ની તૈયારી બધા કરે છે. અત્યારે હમણાં હવે જગન્નાથજી નો તહેવાર આવશે ને
હા-આ
આ-અ તો એ બધું બહુ સરસ એની પૂજા ને એવું કરે છે. હમણાં તો આજે આપણે થોડીક છે, ને જગન્નાથ ની યાત્રા વિશે થોડીક વાતચીત કેમાં એ લોકો શું કરે છે. તો હમણાં જે આપણે વડસાવિત્રી પૂનમ ગઈ ને તો એ પૂનમમાં તે છે, ને પૂનમ ના દિવસે ભગવાન એના મામા ના ઘરે જાય છે. તો એ લોકો એને વાજતે ગાજ તે લેવા આવે છે, અને અમારે થોડુંક અહીંયા ઓડિશાનું કલ્ચર છે. તો ઈ લોકો બધા હા બહુ સરસ રીતેને પૂજ પૂજાને એવું કરે છે, મંદિર ને બધું સરસ શણગાર કરે છે. અને પુરી નું જે મેન મંદિર છે, ત્યાં પણ એવું કરે છે, કે એ મામા મામાન ઘરે જાય છે, પછી અષાઢી બીજના દિવસે એ લોકો લોકો મામેરું લઈને પાછા આવશે અને ઈ લોકો જગન્નાથજી ની સાથે એના એક ભાઈ અને બેન પણ છે, બલભદ્ર અને સુભદ્રા. તો એ ત્રણે જ હા ત્રણે જણા જાય છે. તમારે આવું કઈ છે, ત્યાં આગળ?
અહીંયા આ એટલે અમદાવાદ માં છે, ને જગ જગન્નાથ જી નું મંદિર છે બહુ સરસ છે.
હા હા.
તો ત્યાં તે એવું છે કે ઈ આ તમે પૂનમમાં કેવોત ને એવી જ રીતે. અ જાય આ જગન્નાથજી મામાના ધરે અને સરસપુરમાં રે પંદર દિવસ અને અત્યારે. સરસપુરમાં ખુબ જ શણગારેલું હોય જાણે કેમ આપડે પ્રસંગ કરીએ.
હમ હમ હમ.
એવી જ રીતે સેમ ત્યાં આગળ પ્રસંગની જેવો જ માહોલ હોય પંદર દિવસ. અને આપ પેલા ભગવાન એવા હશે કે જે આવી રીતે મામાના ઘરે જાય ને આવી રીતે વાત તે ઘાતિક અલગ આપડે ભગવાન માટે તે બીજા બધા ભગવાન જે હોય ઈ જનરલી એનું આ આ ભગવાનું અલગ જ છે એમ કે ભાઈ મામાના ઘરે જાય. ભગવાન એક જગ્યાએથી બીજી જગ્યા એ સ્થળાંતર કરે. એમ અને ત્યાં પંદર દિવસ રે ત્યાં આખો માહોલ પ્રસંગ જેવો હોય કાઈકને કાઈક ફંક્શન હોય. અત્યારે એ બધુ ઈ લો કોની શેરી સરસપુરમાં છે તો ત્યાં આગળ બધું શણગારેલું હોય. અને બોજ સરસ ત્યાં આગળ કાઈકને કાઈક પ્રોગ્રામ હોય. જનોઈ હોય અ પછી બધું જુદા જુદા જાતના રામદરબા છે. ડાયરો છે. એવી રી તના જુદા જુદા કાઈકને કાઈક પ્રોગ્રામ કરે એ લોકો. અને એવી રીતે આખું અલગ જ એટમોસફિયર હોય.
હમ હમ હમ હમ.
એકવાર છે અચ્છા, કે ગમે ત્યારે આ જગન્નાથ પુરી તો દર્શન કરેલા છે અહિયાં તે આવી રીતે સરસ પૂર દર્શન કરવા જવાનું ગણતરી છે એમ.
અચ્છા, હા હા હા ના ના બહુ સરસ છે હમ હમ.
અને પછી અસારી બીજમાં વાજતે ગાજતે ભગવાન આવશે એમ આપડે રથયાત્રા એ જોયેલી હોય. આ એ નથી ખબર કે મામેરુ ભરાય અને ખુબ જ ભગવાન ને સોનાના હારને એવું બધું આપે છે તો ભગવાનને મામેરા માં
હમ હમમ, મામેરામાં મામેરામાં એટલે એવું છે કે આપ ણે જેમ વેકેશન પડે આપણે આપણા મામાના ઘરે જઈએ છીએ તો મામાના ઘરેથી તો ખાલી હાથે તો નથી જ આવતા કઈક ને કઈક વસ્તુ લઈને જ આવે છે. તો એ ભગવાનને પણ એવું છે એના મામાના ઘરે જાય છે. તો પછી મામા થોડા ખાલી હાથે મોકલવાના છે ભાણિયાઓને ભ ત્રીજાઓને જે ગમતો હોય એ બધું એ લોકો એને અપાવે અને જે જોતો હો એ બધું આપે. તો એ એક જાતનું એવી રીતનું જ છે આપણે જેમ આપણા ઘરે જઈએ અને કાઈને કાઈ લીઆવીએ તો એ ભગવાનનું પણ એવું છે મને એમ લાગે છે કે ત્યારથી જ આ બધી પ્રથાઓ શરૂ થઈ હશે. હમ હમ હમ હમ.
આપણને ડિટેલમાં ખબર ન થી પણ આ અષાઢી બીજ પાછી આવી એટલે મને તો આ વખતે જ ખબર પડી કે આ રી તનું હોય છે એમ.
હા હા હા હા.
થોડું ઘણું હાભરેલું ડીપમાં નતો બો આઈડિયા
હ હમ હમ હમ અને મને એમ લાગે છે કે હવે થોડું વધારે થઈ ગયું પહેલા તો ખાલી જે મેઈન જગન્નાથ મંદિરનું જે પુરી માં છે ને એનું જ ત્યાં આપડે વધારે સાંભળેલું હોય પછી ધીરે ધીરે આપણે થોડું બહાર આવતા જતાં થઈએ પછી આપણને થોડીક વધારે ડિટેલનો ખ્યાલ આવે કે અચ્છા કે આ જગ્યાએ પણ આવી રીતનું થાય છે. આમ તો દરેક સીટ થતું જશે કેમ કે ભગવાન નું છે તો કૃષ્ણ ભગવાનનું મંદિર તો બધી જગ્યાએ હોય છે પણ જગન્નાથજી ન અમુક તો જગ્યા હોય જ છે અને તમે કેહો છો એમ કે જે જગન્નાથપુરીમાં થાય છે ને એવું અમદાવાદ માં પણ બહુ સરસ રીતે જગન્નાથજીની પૂજા થાય છે. જેવી રીતે અહીંયા આપણે જગન્નાથજી મેૈન મંદિરમાં થાય છે એમતે કે ભગવાન મામા ના ઘરે જાય છે પછી સરસપુરમાં તમે કીધું એમ તો ત્યાંથી પછી એને વાજતે ઘાજતે લઈ આવે છે અને ત્યારે એને કંઈક હાથી ન કઈક બહુ મહત્વ છે ને કે હાથી ની અંબાડી ઉપર કઈ ભગવાન ને બેસાડીને લઈ આવે.
હા હા હા. અને આ કઈક જળયાત્રા આ પૂનમ ના દિવસે જળયાત્રા પરે સાબ સારમતી નદી ના એકસો આઠ સાબરમતી નદીના પાણી ના એકસો આઠ અ કળશથી ભગવાનને નવડાવે અને પછી ઈ એ ખુબ નવડાયવા હોય અને એવી વાત છે કે ભાઈ એને લીધે ભગવાન બીમાર પડી જાય અને પછી આરામ કરવા માટે થઈને મામાના ઘરે જાય છે અને યાદ આરા કરે છે અને પછી એનો ત્યાં ઈલાજ કરે છે એવી એક કથા છે એમ
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
અને પછી ત્યાંથી ભગવાનને પંદર દિવસ પછી સાજા થાય એટલે વાજતે ઘર તે અષાઢી બીજમાં રથયાત્રા નીકળે અને આનંદ ઉપ ઉત્સવ થાય અને ખુબ ધામધૂમથી થી ભગવાન નું સ્વાગત કરે છે.
હમ્મ હમ્મ.
આમ નામય તે જગન્નાથજી ના દર્શન આપડે કરીએ તો એટલી જ હાજર ન મૂર્તિ છે અને આમ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ ત્યાં જ આપણું મન પ્રફુલ્લિત થઈ જાય. અને એમાં આજે એનો ખાસ અત્યારે અષઢી બીજ ઉપ હોય એટલે એનો તો અલગ જ ઓલો હોય માહોલ અને એની ઓલી અલગ જ હોય આખી
હ હમ્મ હમ્મ હ અમારે આ બાજુ શું છે અષાઢી બીજ ન જયારે રથયાત્રા નીકળે ને ત્યારે એની સાથે બધી બહુ બધી ભજન મંડળીઓ પણ હોય છે અને વાજતે ગાજતે ભગવાન આવે છે તો ભજન મંડળીઓ હોય છે. અને સાથે ઘણી હાથીઓની પણ લાઈન હોય છે અંબાડી પર ભગવાન બેસીને આવે છે. તો બઉ મોટું સરસ રીતે એનું આયોજન થાય છે. અને ગરબાનું પણ ગ્રુપ હોય છે એની અંદર ઢોલ તાશ નગરાનું પણ એ બધું બહુ સરસ તો બહ સરસ મજા આવે છે અમે લોકો જાય ક્યારેક છોક છોકરા ને ગ્રાઉન્ડ લઈને જોવા અને અમે અમારેથી આપડ ભાવનગર માં મેં એવું સાંભળ્યું છે કે ત્યાંથી જે જગન્નાથજી ની યા ત્ર નીકળે છે ને એનું પણ બહુ સરસ મહત્વ છે. સાંજે બધા સાંજે કક નીકળે છે બપોર થી નીકળતી હશે પણ અમારા ઘર પાસેને પછી સાંજે કેમ આવે છે. તો ત્યારે બધા શું છે અલગ અલગ બધા એના કોઈ રામ બન્યા હોય કોઈ હનુમાનજી બન્યા હોય એવા બધા.
જુદા જુદા ટેલેન્ટ હોય ઈ લોકો અલગ અલગ ટ્રક માં અલગ અલગ ગાડીમાં કો પહેલવાન નું આખું ગ્રુપ હોય છે એવું અલગ અલગ ટેલેન્ટ બતાડે છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હા તો એવું.
તે રામાયણ ના પાત્રો બને છે કો કો મહાભારત ના બને છે એવી રીતે કૃષ્ણ ભગવાન છે ગીતાજી નું છે એટલે એવી રીતે જુદું જુદું ઈ લોકો એવી રી તે પોતાની ટેલેન્ટ બતાડતા હોય છે અને છોક રાને એક આપડે એકમ ઓલું થાય કે ચલો બાળકોને આપડે બતાડવા લઈ જઈએ અને બાળકોય રાહ જોતા હોય મોટા થાય એટલે એને ખ્યાલ આવે આઠ નવ વર્ષના કે ભાઈ અમે નાના હતા તો પેલા નાના હોય એટલે ખ્યાલ ન આવે કે આ શું છે પણ ખ્યાલ હોય કે આવી રીતે વર્ષમાં એક વાર બધું આવી રીતે નીકળે નહી જોવા જવાનું હોય પછી ખ્યાલ આવથી અ સારી બીજની રથયાત્ર ની જ છે અને હવે તો ધીરે ધીરે બધી જગ્યાએ એટલું બધું વધી ગયું છે
હમ હમ હા એટલે બહુ સરાર
થાય છે ઘણી જગ્યાએ
હા હા હા હવે ભગવાનનું મહત્વ વધી ગયું છે હવે બધા લોકો ભગવાનને માનતા થયા છે વિદેશમાં તો પેલા એવું કઈ હતું નહી પણ હવે ત્યાં આગળ ત્યાં આપણા ગણપતિ છે નવરાત્ર છે એ બધા તહેવારોતે આ જગન્નાથ પુરીની યાત્રા ની જેમ ર રથયાત્રા ની જેમ બધું ત્યાં પણ થવા માંડ્યું છે અને તમે કહો છો એમ કે બાને આપણા છો છક આપણી સંસ્કૃતિ ને જાણે એ લોકોની વસ્તુ નો ખ્યાલ આવે કે અચ્છા રથયાત્રા છે તો એમાં ભગવાન છે એ રથમાં બેસીને નીકળે છે અને એના મામાના ઘરેથી આવે છે તો આવું બધું બધાને ખ્યાલ આવે એમ અને ઈ બહુ સારી વાત છે આપડા સમાજ માટે તે અને ઈબા ને આપણું એક એકતાનું પ્રદર્શન પણ થાય છે કે જો અમે લોકો ભલે હા આપ આપણું જે કલ્ચર છે એને બધા સાથે મળીને ઉજવીએ છીએ અને મેં એવું સાંભળ્યું છે કે રથયાત્રા સવારથી નીકળે છે આખો દિવસ ચાલે છે
કેટલાય જુદા જુદા એરિયા માં ની છે અને એ લોકો ન ટાઈમ હોય કે આ ટાઈમે આ એરિયા માં નીકળશે
હા
આ ટાઈમે આ એરિયા માંની અને બધો પ્રસાદ કેટલો ધરાવે છે માણસો દાન એટલું કરે છે લોકો કોકમાં ઓલાદ એમાંય ચણાનુંને એનું બહુ મહત્વ હોય છે એમાં ભાવનગર માં અને એમાં બીજે તો બહ આઈડિયા નથી પણ ભાવનગરમાં ચણા કેટલા બધા કિલો ત્રણસો કિલોને ઘણા બધા લો બહુ યાદ નથી પણ ઘણા બધા કીલો ચણા પલાળીને એને બાફીને એનો પ્રસાદ તરીકે એનું વિતરણ કરે છે અને માર્ચ તો લેવા માટે તે ખુબ ઓોલું કરે છે એમ નહીર બાફેલા ચણા હોય પણ એટલું મહત્વ છે પ્રસાદ નું એમ
હમ હમમ અહી પ્રસાદ મીઠો પણ લાગે ને મસ્ત આપડે ઘરે નોર્મલી ચણા બનાવીને ખાય તો એમાં એટલો સ્વાદ નથી આવતો પણ જે પ્રસાદ માટે આપણે ચણા બનાવ્યો હોય એનો તો કંઈક ટેસ્ટ જ અનેરો છે ભગવાને સમજો કે એમાં અમૃત ઉમેરી દીધું છે એવું જ આપણને થાય અને અમે લોકો યાત્રામાં તો ઘણી વાર અમાર ઘર પાસેથી નીકળે છે તમે પેલું રથનું દોરડું ખેંચવા પણ જીએ છીએ કે ભગવાનને આપણને જે થોડોક લાભ મળે એમ આ મસ્તા તો ભગવાનની નજીક નથી જ અઢી બીજના દિવસે તો વરસાદ અચૂક આવે જ એટલે લ બધા ભીના થવા માટે થઈને જાય એમ કે ભગવાન જો વરસાદ માં નીકળ તા હોય તો આપે પછી હું કામ ઘરમાં બેસી રેવાનું હોય એમ તો ઈ સ્પેશિયલ બધ તા ઈ ભગવાન નો રથ ખેંચવા માટે જાય છે કે ભગ બર નું સ્વાગત છે, આવો તમે તમારા સ્થાન કે અમારા ઘરે એવી રીતે
અને આપણને એમ થાય કે આપણને લાભ મળી જાય તો સારું કે રથ ઉપર જઈને આપણે ભગવાન ના દર્શન કરીએ. લગભગ તો મળી જતો પ કોકવાર નો મળે તો આપને બે મિનિટ હતાસ થઇ જાય કે ભાઈ આજ દર્શન ન થયા ગરદી બહુ હતી.
હમ હમ હમ હમમ.
એટલે ઈ એક લાવો છે, અને આપણને એમ થાય કે ભાઈ ચલો ગમે એ કામ હોય પણ એમ થાય કે ઘડીક તો ઘડીક દર્શન કરવા જઈએ.
હા હા હા હા હા હમ હ. ઠીક છે, તમારી સાથે જગન્નાથપુર ની વાત કરી યાત્રા ની બધી રથયાત્રા તણીને બહુ સરસ મજા આવી. અને ફરી વખત આપે કોઈક નવા ટોપિક સાથે મળશું આવજો જય શ્રી
આવજો જય શ્રી કૃષ્ણ.